શું કરો છો તમે.
હ આ જમીને બેઠો.
હ સારું સારું શું જમે આજે.
હું દાળ ભાત શાક રોટલી તમે.
બસ આ બટાકાનું શાક બનાવ્યું હતું મમ્મી બટાકાનું શાક અને લોટ અને છાસ.
બરોબર.
હમ્મ હમ્મ બીજું કેમ છો તમે.
કઈ નહી હું મારું કોલેજ અત્યારે પૂરું થયું તમે.
બસા કોલેજ પૂરું થયું મારું બી સ્કૂલ માં આવી
હમ્મ હમ હું ઈસ્કૂલમાં આવી ગયો એમ.
બરોબર.
હમ્મ હમ્મ બાકી બાકી કેમ છે તમારાંગરવાળા.
હ હ હા
સૌખ્ય તો
કાય નહી
ઘરવાળ આવી કયા હતા
હા
હમ હમ લાગી કોઈક આવી ગીતું તમારા ઘરથી એટલે હા હા
તમારે કયો કલર ગમે છે
બસ બ્લેક અને વ્હાઈટ તમને
મને પર્પલ કલર ખુબ જ ગમે છે
ઓહ સારું કલર છે તમારી સારી ચોઈસ છે
તમે શું કરો છો તમારા પપ્પા શું કરે છે
બસ દુકાન છે દુકાનથી હમણાં થોડીક વાર થી ઘરે આ્યા જમે જમે છે બાર તમારા પપ્પા આ કપડાને
બરોબર
તમારા પપ્પા શું કરે છે
મારા પપ્પા સી એ છે
સારું કેવાય સીએ છે એટલે
હા તમારો વ્યવહર કયો પ્રિય છે તમારો ફેવરેટ ત્યોવાર
મારો ફેવરેટ તહેવાર દિવાળી તમારો
મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ
ઉત્તરાયણ ઉત્તરાયણ પતંગ ચગાવતા આવડે છે તમને
હા મને પતંગ ચગાવવાનું ખુબ જ ગમે છે
ઓહ સારું સારું હમ હા બીકોમ લેસે બીકોમ. સારું છે કે નથી બીકોમમાં
હ બીકોમ એક સારી બેચલર ડિગ્રી કહેવાય તમે કોમર્સ કરીને તમે બીકોમ લઈ શકો છો.
હમ હમ એટલે જ તમને પૂછ્યું છે એમ બરોબર છે કે નહીં.
હા બરોબર બરાબર છે ડિગ્રી તો તમે કરી શકો છો.
હમ હ એટલે જ તમારી સજેશન લઈ લવ ને કેવું હોય ને કેવું થઈ શકે
હા સારું છે
આખી રાતના રાતના કેટલા વાગે સુતા હતા તમે
હું રાતેે અગિયાર વાગે જાઉં છું તમે
હા કાલે હતા થોડું મોડું થઈ ગયું હતું બાર વાગી ગયા હતા
બરોબર કેમ મોડું થઇ ગયું હતું કે્યા ફરવા ગયા ત શું
હા કાલે ફરવા જયા દોસ્તાર દોસ્તાર ભેગો નીકળી ગયો નીકળી ગયા તા
ક્યાં ગયા ત ફરવા
તિથલ સઈડ ગયા ત આટો મારવા
તિથલ એટલે ક્યાં આવ્યો તિથલ
વલસાડમાં
હા બરોબર બરોબર ના મારું હજ આવવાનો નથી થયો કે સાહે
ઓહો હો હુહમ બોલો બીજું શું કરો છો તમે હમણાં
હ નહી અત્યારે મારું બીકોમ કમ્પ્લીટ થયું અને હું બેંકિંગની તૈયારી કરી રહ્યો છું
હુમ હુમ સારું કેવાય હુમ
તમારું ફ્યુચર પ્લાન શું છે શું કરવાનું આગળ
હુમ વિચારશું હુજ તો વાર છે થોડીક તો વિચારો તમે કરો કે સજેસ્ટ
તમે બીકોમ પછી એકાઉન્ટ
હુમ હુમ પછી શું કરી હવે -
તમે અઉન્ટ થઈને એક સારા કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે તમારી ક્રિયા કરી શકો છો.
સારું કેવાય
હા ફ્યુચર
કઈ આવી
હમ હમ હમ એ લાગે જ લાગે તમારા ઘરમાં તમને પ્રાઈવસી નથી આપતા.
હા
હમ હમ તમારું ઘર ક્યાં છે એમ કયું ગામ
હું ભુજમાં રહું છું ભુજ કચ્છ.
હ ભુજ કચ્છમાં ક્યાં એમ? બુજ પ્રોપર કે આજુબાજુ ગામડામાં ક્યાં
હું ભુજ પ્રોપર ત્યાં બાજુમાં માધાપ છે ત્યાં હું રહું છું
માતા મારો એક મિત્ર રહે છે
અચ્છા બરાબર ખુબ સારું કેમ
હમ હમ વલસાડ વલસાડ બરોબર
તમે કેટલા વરષથી વલસાડમાં છો
હા પંદર વીસ વર્ષ થઈ ગયા છે
અચ્છા સારું કેહેવાય
પપ્પા હ આવે હતા પપ્પા રા પપ્પા આવ્યા હતા ને તો એ પેઢી પેઢી હાલ આવે છે
બરાબર
બોલો બીજું સંભળાવો કેમ હાલે છે ઘરમાં
બસ હારો તમારા બારમામાં કેટલા ટકા આવ્યા
મારા બારમામાં પચાસ ટકાયા હતા તમારા
મારા સિત્તેર ટકા આવ્યા હતા બારમામાં
ઓહો આ શું કેવાય?
હા, એ તો છે હવે.
હમ. લાગો, તમે ટોપર લાગો છો સ્કૂલના.
હા, હા એટલા પણ નહી પણ
હમ. તમારુ વેકેશન ચાલે છે શેન અત્યારે. હા, વેકેશન તું હવે ચાલુ થઈ ગયું છે. હા, ચાલુ કર્યું છે. કોમ્પ્યુટર ક્લાસમાં શું કરો છો? ટ્રિપલ સી કરુ છું.
હા, બરોબર.
હમ.
બોલો, બીજી શું કરો છો તમે?
બસ, કઈ નઈ તમારાથી વાત.
હા.
હજી ચાલુ હમણા કરીએ છે.
બરોબર.
બિલકુલ, સ્વીકારવા પસી તમે શું કરશો? અકાઉટેન્ટ.
બરોબર. તમને કયો તહેવાર ગમે છે વધારે?
હમ, હોડી હોડી.
બરોબર, હોડીમાં તમે શું કરો છો?
કલરથી રમીએ છીએ ને મજા આવે. તમને ગમે હોડી?
હા.
હમ, હમ. તમારા મમ્મી શુ કરે છે? કઈ નઈ ઘરમાં કામ કરે છે.
બરોબર.
તમારા?
બસ, મમ્મી આયરા સુતા છે.
હમ, હમ. સારું, સારું. તમારા ભાઈ-બેન કેટલા છે? બે ભાઈ છે.
અચ્છા, બરાબર. મારી એક બેન ને એક ભાઈ છે.
હમ, હમ. સારું, સારું.
બંને ભાઈ તમારા કરતા મોટા કે નાના?
એક મોટો છે, ને એક એનથીય મોટો છે.
છા. તો તમે ઘરથી એકદમ નાના.
હા, તમાર. તમે?
હું તો વચ્ચે છુ. મારી એક બેન મોટી છે. અને હું ને મારા કરતા એક નાનો ભાઈ છે.
ઓહો. સારું, સારું તો ક્યારે વિચારે છે તારે તમારી બેનનું.
કઈ નઈ હજી તો કઈ વિચાર્યું નથી કરીશું.
કઈ નઈ આપડે પછી વાત કરીશું ભલે બાય. બાય બાય બાય.